એસું.
હા શું કરો? બસ. જોબ શું તા છે આમાં
હા.
તમે શું કરો છો?
અમે અહીયે બેઠા છીએ, જો કે કંઇ ન હ. કેટલો
હ વ્યવસાય કે કંઇ કર્યુંતું.
હું.
હ તો ધંધો કર્યો નવો કંઇ.
નવ કઈક મુવી વિચાર છે કઈ કરવાનો. કે કરવાનો વિચાર છે એમ તમારી પાસે છે. કઈ એવું કઈ, આઈડિયા હોય તો કેવો કંઈક તો. નવુ શું કરાય?
હમ.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
કઈ ની, અમે તો જો અવે, શું કેય? રીઈપોઆર્ટ નવો આઈડિયા છે કરવાનું.
જોયું તમને ખબર છે? આ ઈષ્ટમાં ને બધી આવે છે લિપો આર્ટ ખબર.
નહી.
લીપો આર્ટ આવે, લીપો આર્ટ. જેય ઘરે જે ઓલું કરેલીને એમાં પછી કલે હોય ને. ક્લે આવે. જે મિક્સ કરી, ને પછી એનાથી મસ્ત ડિઝાઇન બનાવવાની એને ડેકોરેશન માટે કરવાનું છે.
પછી એનું ઈ બની જાય પછી એનું શું કરવાનું?
એમાં ડેકોરેશન માટે એમ તો કઉ છું હું તમને, ડેકોરેશનમાં આપડા ઘરમાં રાખી શકીએ એમ.
કોઈ ખાલી ઘરમાં રાખવા માટે જ કે? ના ના એવું નઈ વેચાતું હોય તો આપડા થી વેચાય હકાય.
આ વેચી હગાઈ હા હા હા વેચી હગાઈ.
એવું?
હા હા જે આપ એટલેમ થોડુંક ફિનિશિંગ વાળું હોવું જોઈએ. એટલે વેચી શકાય એમ. એને પણ આમ સરસ રીતે બનાવાનું, એવું ઈ વેચ ચી શકાય છે.
હ અ
આપણેે એમ સેલ કરી શકીએ એમ. કોઈને લેવું હોય તો જે શંકર પાર્વતીને જે પગ નીચે ખબર, અ શંકર ભગવાન પગ નીચે પારવતીને એવું હાથ રાખે, એવું. ડિઝાઇન એમાં બનાવી શકાય. ને બહુ મસ્ત ડિઝાઇન બનાવી ક્લેથી. પછી ક્લેથી બધી ડીઝાઈન એમાં ઉપર ચોંટાડવાની, એમાં ફેવિકોલથી. પછી એમાં કાચ ચોંટાડવાના ને કલર કરવાના, એક્રોનિક કલર આવે ને, એક્રોનિક કલર જે બધી પેન્ટ બોટલમાં જ પેન્ટ કરવાના. એવા કલર કરવાનું એમાં. કલર ને મસ્ત કરીને પછી એમાં સેલ પણ કરી શકાય આપડ. હા, તમને કેવું જો તો હોય ને વિડીયો કે જોતો હોય ને, તો મારી પાસે છે હું તમને છે ને સેન્ડ કરીશ.
હાટી, મને મોકલજો એ પ્રમાણે એને કરવુ તો શું કે તી તી, તો આપડે ઘર બેઠા તો શું થાય કે, જો અગરબત્તીનું પેકિંગ કરવું પછી મીણબત્તી ને મસાલાનું ને પછી પેન ને સ્ટેશનરી ને. વિજય વસ્તુ હોય ઈ કંપની વાડા આપડે મોકલે ને એનો આપડે ઘર બેઠા પેકિંગ કરવાનું, એવું વિચારતી તી પછી થોડીક વાર પછી મને એવું છું કે, અ અત્યારે જો હવે રક્ષાબંધનને એવું આવે છે. તો આપડે રાખડી કે એવું કઈક બનાવીએ, તો ઈ સારું એમ.
રાખડી તો પણ બનાવો તો કેવી રીતે એનું થોડું સેલિંગ થાય?
પછી ઈતો જે લોકો આપડે મોકલતા હોય ને એવું. આપડે કેમ આજે અગરબત્તી નું પેકિંગનું આપડે મોકલાઈવી કંપની વાળા. ત રાખડી વાળું એવું ક્યાંક હશે ને કોક મોકલતા હશે ને એ ટાઈપ નું એમ.
હ હ હ. પણ એ તો આપડે ગોત ગોતવું પડે ને બધું એ આપડે.
હા ગોત તો પડે હો બેન ઈતો ગમે ઈ કામ કરવું હોય ને તો પેલા તો થોડુંક ઓલું કરવું પડે થોડુંક ઘસાવવું પડે.
ઘસાવવું તો પડે હાવ પણ પછી હાવ ઘસાઈ જાય ને પછી એમાં કઈ મળે નહીિ તો આપડે શું કરવાનું રોવા બેસવાનું કે
આપડે જો બાયુને તો શું હોય કે ઘર બેઠા થાય એવું કઈક કરીયે. તો ચાલે એમ. ઘણા એ તો કેતા હોય ઓલો આપડે દીવાની જે રૂની વાઈટ હોય ને એનું કેતા હોય.
હા એ તો એનું હશે ને યાર.
હા પછી આપડે સિલાઈ કામ કરી શકીએ.
હા સિલાઈ કામ ને તો પણ એ તો બધું જે સરખું ફિટિંગને બધું આવવું જોઈએ ને.
હમ હા ઈ છે હો મને તો જો બ્લાઉઝ તો મને આવડે જ છે. ઈ તો હું સીવું છું બધાયના મારે પાછા પાછું હે ને ટાઈમ ન હોય મારો છોકરો બાર ભણે છે ને તો હું લેવા નુ મૂક. મુકવાને એમાનું હોય. એટલે મને એમ ટાઈમ નથી મળતો નકર મારે ઘરાગ તો કેય જ છે મને કે મને સીવી દયો ડ્રેસને એવું. અમારે પાસે સિલાઈ અહિયાં દોઢસો રૂપિયા ચાલે છે. એટલે મન નથી મેળ આવતો.
ઓહ હો હો દોઢ સો રૂપિયા જ. ચાલે છે અરે અમારે તો આય તમે જોવ ને પાનસો રૂપિયાની
ઓહો. તમે તમે સીવડાવો કે શું કરો?
હા, ના હાથે મને નથી આવડતો હું સીવડાવું જ છું.
ઓ હા.
બારજ સિવડાવીએ અને બ્લાઉઝ તો જેવી તમે ડિઝાઇન વાળા સીવડાવોને એવી રીતના એ પૈસા લે થોડાક વધારે ડિઝાઇન હોય ને તો વધારે પૈસા લેય અમારે તાય એવું જ છે.
ઓહો.
હો તો. બોવ જમાર.
એક. એક ઉદ્યોગ સારો છે કે છેને આપડે ઘર બેઠા કઈક આપડે ખાખરા ને ઓલો પાપડ ને જે કેઈ ને એવું કંઈક આપડે ઘરે બનાવીને આપડે જે બાજુમાં જે કરિયાણાની કે નાસ્તાની દુકાન હોય ત્યાં આપડે દઈ આવીએ ને તો ઈ સારું કેવાય એમાં હું કેવાય કે એમાં ડાયરેક્ટ આપડે પૈસા મળે એમાં રોકાણે ઓછું કરવું પડે.
હા હા.
તો એમાં વસ્તુ તો ઘરમાં બધી હોય જ આપ આપડી પાસે ખાખરાને બનાવવા હોય તો ઘઉં નો લોટ ને મેંદાનો લોટ ને એવું બધુંય તો આપડી પાસે હોય ચોખાનો લોટ ને.
હા હા.
તો એમાં આપડે બઉ પૈસા ન રોકવા પડે. ના એવું કોઈ દી ટ્રાય કઈ કયરી નથી ના ના
અચ્છા તો એમ કે કરવી છે એમ
હમ ઘણું હવે નવું કઈક ચાલુ કરવાની ઈચ્છા છે.
અચ્છામ સારું સારું તે કરી લ્યો ને.
મને એવું હતું કે છે ને ઘંટી લઈ લઉં, ઘંટી કરીને દયણા દરું બધાઈને.
હા એ સારું એ સારો ભાવ હતો.
હા એવું જ લાગે, પછી ક્યારેક કેમ થાય કે ઈ નથી કરવું.
ના ના સારો ધંધો છે જો મારા નણદ છે ને એવું દયણા દરા આખો દિ.
હે.
હકન આખો દી દૈણા દરતા હોય ને, બ્ચો આ
હા, ઓહ. તો તો કેવા લાગતા હશે આપડે કા.
બહુ મસ્ત લાગ્યું છે.
તો છે ને એમ કરો કઈ નથી કરવું હું છે ને અથાણું બનાવું. સિઝન પ્રમાણે અથાણા ન ચાલે?
હ હા હાલે, હો એઈ બો મસ્ત તમારે અથણા બનાવવાની રેસીપી અત્યારે તો અથણા તો બહુ જ હાલે છે.
હ હ.
ત હોય હોય ભાઈ. સાસુ ના આવડતા હોય તે એને કેવાય તો એને થોડીક મદદ કરે તમને. અથાણા બનાવામાં સરસ, અથાણા તો અત્યારે મેથી નું, ગોળ કેરી બધું. ત મરચા નને બધા મથાણ લીંબુ, મને તો બધા અથાણા ભાવે. પણ મને એક નથી આવડતું કોઈ મોકલાતુંય નથી, તમે થોડુંક આવડતું હોય તો મોકલાયજો ને અમને.
મેં જો હમણાં છે ને બહુ સરસ બનાવ્યું હતું, મેં આપણેે જે કેરી હોય ને કાચી કેરી એની નાની નાની ઓલા ખબર પીસ આવે નાની, સાવ નાની એનું મેં છે. એવું બનાવ્યું તું ગોડ કેરીનુ.
સરસ હમણાં મારે હમણાં તો બહુ મહેમાન આવતા હતા ને જે તો મારે અથાણું પૂરું થઈ ગયું છે, સાવ હવે અત્યારે થોડુંક વધું.
એટલા બધા મહેમાન આવે તમારે?
હા મેં પેલી જ બનાવ્યું પણ બહુ સરસ બનું.
હકન તો થોડુંક અમારા માટે બનાવી દેજો ને આવડતું હોય તું.
તમે કેજો તમારે આવતે વર્ષે છે તમે મને કહેજો, અત્યાર તો કેરી હોય નહિ.
હા અત્યારે તો ના હોય. ખબર હોતું તો ગે વેલી અમે તમને કેત.
હા મેં તો બે કેરીનું જ બનાવ્યું હતું તમે કેજો નહી તો હું ત્રણ કેરી નું બનાવી નાખી.
હો બેન બે ત્રણ કેરીને તો હું અડધા ટાણામા ખાઈ જઉ એકલી.
હા, તો તો તમને તો અથાણું બહુ ભાવતું લાગે પણ આવડતું નથી. એવું બધી ખાવાનો ભળભળયો હોય તો બનાવી લેવા. હા હા.
ખ ખાવું તો છે પણ આવડતું નથી શું કરું બેન હવે
હા બઉ કેવાય તો તો તમને ગાંઠિયા કેવું આવડે છે કંઈક
કોઈ નથી આવડતું બેન મને ખાવાનું બધો હરખ છે પણ આવડતું કોઈ નથી મને તમે હિખડવોને કઈ થોડુંક હીખી લઉ
મારે તો છે ને મને બધું બનાવતા આવડે પણ મારા ઘરવાળા ને છેને ખાવાનું કાઈ કાઈ આમ શું કેવાય એને કોઈ વસ્તુ ભાવ કોઈ દી કઈ ખવરાયું જ નહી એટલે
તો તમારે ખબરાવી
એને સ્વાદમાં કઈ ખબર જ નથી પડતી કે કેવો સ્વાદ છે ને ઈ
થી એક હોય પણ તો તમારે ખવરાવાયને બેન હવે
હું ખવરાવું પણ શું કામનું અત્યારે જો પણ તોય એને એને છે ને એને ખારી વસ્તુ દયોન તો એમ કે કે આમાં નિમક નથી નાખું એમ કે
ઓ હોહો ઓહ હો હો બિચારાને હાવ એવું કર નાખ્યું
એવું એને પેલે થી જેવું આપડે નથી કેતા પેલેથી જેવા સંસ્કાર આપો ને એવું રે તો આપડે પેલાથી જેવું ખવડાયું હોય ને એવું ખાય
તે કઈ સંસ્કાર આપ્યા જ નથી તમારા સાસુ એ હાવ
એને કાઈ હારું આમ હું કેવાય હવાદ વાળું કઈ ખવડાયું જ નથી કોણ-કોણ જાણે શું ખવડાયુ હોય કાઈ ખબર નહી
ઢીબી-ઢીબીને જ ખવરાવ્યા કે બેન હાવ બોલ
હા હવે બસ એને એક ચા રોટલી ભાવે ને એક કેરી રોટલી ભાવે બસ બીજું કાઇ નઈ સાવ એવું છે.
હય બેન તો હવે તમે ખવરાવતા કરો ને સ્વાદ ઊંઘાડ
સારું બેન હવે હાલો એને ચા રોટલી બનાવી દઉં
એ હા બેન સારુ